તો
હા બોલો.
તમને મારી અવાજ આવે છે.
હા આવે છે બોલો ને.
કેમ છો તમે મજામાં.
હા બસ મજામાં તમે કેમ છો?
આજ આપણે હા મજામાં આજે આપણે છે ને હોસ્પિટલ વિશે વાત કર હોસ્પિટલ કઈ બી આપણેે થાય હોસ્પિટલમાં આપણે જઈ શકીએ. જયે છીએ આવતો હોય તાવ, ખાંસી, શરદી હોય તો આપણે નાના હોસ્પિટલમાં જઈએ છીએ અને કઈ વધારે હોય. તો કઈ એક્સિડેન્ટ થઈ ગયેલું હોય. કઈ લાગ્યું હોય, કોઈ ડિલવરી વાળું હોય. એવું હોય તો આપણે મોટા હોસ્પિટલમાં જઈએ છીએ. આપણે કોઈ મોટી તકલીફ હોય તો મોટા હોસ્પિટલમાં જઈએ છે અને આપણે વધારે વધારે કરતા આપણે સરકારી હોસ્પિટલમાં જીઈએ છે. જો મોટો થઈ જાય તો આપણે તો આપડે સરકારી હોસ્પિટલમાં બી સુવિધા બઉ સારી મળે છે. તા ઈલાજ કરે છે તા આપડે અ નર્સ લોકો આપડે જલ્દી દેખભાળ લે છે તા આપડે અ સાફ, સફાઈ કર અ એક રૂમ આપે છે તો સાફ સફાઈ હોય છે એ રૂમમાં અને આપણે ચાદર ને, બેટ એવું બદલવામાં આવે છે દિવસમાં બે ત્રણ વાર અને આપડે તા ભોજન બી મળી જાય છે કે આપણે બે ટાઈમનું અને નાસ્તો આવે સવારમાં અને હમમ તા નાસ્તો ભી આવે છે સવારમાં અને ફલ, ફ્રૂટો છે. એવું બધું હોય છે અને જે ડિલીવરી વાળી મહિલાઓને ભી તા બો સારી એમ સગવડ હોય છે એમ આપડે અ જેમ કે એ લોકોને
સીઝર કરેલું હોય તે બાફેલા ઈંડા ભી આપે છે. ફ્લ, ફ્રૂટો આપે છે એ લોકોને બાળકો માટે એ લોકો ના બાળકો માટે નાના કપડા ભી આપે છે અને તે બો સરસ થી એ લોકો દેખભાળ કરતા હોય છે. છે અને જેમ કે આપણેે મોટા મોટાજન ની વાત કરીએ જે એકસીડન થેયલું હોય જેને કે કંઈ વધારે લાગી ગય અલગથી અ ઓપરેશન ઓપરેશનો આવે છે અને જે એક્સરા પડાવવામાં આવે છે, સોનોગ્રાફી કરાવવામાં આવે છે. બઉ એમ તો ખર્ચો નથી થતો આપડે સરકારી હોસ્પિટલમાં અને આપણે અ પ્રાાઈવેટ હોસ્પિટલમાં જઈએ તો આપડે કેટલો ખર્ચો આવી જાય છે. બો જ અને હાલના વધારે હોસ્પિટલમાં જ જોવા મળે છે. બધા મરીજો વધારે તમે શું કેવા માંગશો?
હા તો હું તમને હોસ્પિટલ વિશે કહું તો હોસ્પિટલ એ માનવ જીવન માટે અગત્યનું મહ મહત્વનું સ્થળ છે હોસ્પિટલ છે. હોસ્પિટલ નું જ્યારથી એ હોય છે એટલે તો આપણને કઈ પણ થાય તો હોસ્પિટલમાં તરત જ આપડે સારા થઈ શકીએ છીએ. છે ને લોહી હોય જો બહ બધું એટલે કરતું હોય તો તે અટકી શકે છે બીમાર અને ઈજગ્રસ્ત લોકોને આધુનિક તબીબી સાધનો સ દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવે તે આજના આરોગ્ય નું રક્ષણ કરતું એક મુખ્ય આરોગ્ય સંભાળ કેન્દ્ર અચ્છા હોસ્પિટલ વિશે હું તમને માહિતી આપું તો તેના પ્રષ્ટારના વિશે કહું તો હોસ્પિટલ એટલે કે દવાખાનું એ માનવતાની સેવા કરતું પવ સ્ત છે આ વાત તો સાચી જ છે અચાનક બીમારી અકસ્માત અથવા ગંભીર યોગોથી સ્થિતિમાં હોસ્પિટલ જ એક માત્ર આશાનું કિરણ હોય છે આપણને કઈ પણ થાય આપણે એને બીમારી થઈ હોય અકસ્માત થયા હોય ગંભીર ઉર્જા પહોચી હોય કઈ પણ થાય છે આપણે તરત જ હોસ્પિટલમાં પહોચી જઈએ છે તે આપણે ઠીક થઈ શકીએ છીએ હોસ્પિટલ છે એટલે આપણે અને પહેલાના જમાનામાં તો પે સાધુ આધુનિક રીતે એટલે કે ઔષધી રીતે તે લોકો સારું કરતા ફટોફટો બાંધતા અને પછી પેલું અ બહારની જ એટલે કે વનસ્પતિઓથી દવાઓ બનાવીને લગાવતા હવે તો હોસ્પિટલ આવી ગઈ છે અને બહારથી દવાઓ આવે છે તે દવાઓથી આપણે સરસ જ સારા થઈ શકીએ એમ તો હોસ્પિટલના વિભાગો વિશે કઉ તો મોટી હોસ્પિટલમાં વિવિધ વિભાગો હોય છે જેવા કે ઇમરજન્સી પછી ઓપીડી એટલે કે ઓપીડી આય આ સીયુ આઈ સુ તમને ખબર જ હશે ઓપરેશન માટેની થિયરી એટલે ઓટી પછી અને લેબોરેટરી આવા ભાગો આવે છે હોસ્પિટલમાં હોસ્પિટલમાં સ્ટાફ બી છે હું તમને ક તો હોસ્પિટલ ડોક્ટરો નર્સો કમ્પાઉન્ડ અને વહીવ સ્ટાફ મળીને ટીમ તરીકે કામ કરે છે ડોક્ટર દર્દીને તપાસ રોગોનુંું નિદાન કરે છે ત્યારે નર્સ દર્દીઓની સતત દેખરેખ અને આપવાનું કામ કરે છે ડોક્ટરો સારવાર કરે છે નર્સ લોકો સારી રીતે ના ધ્યાન રાખે છે રક્ષણ કરે છે મદદ કરે છે સતત આપડી સાથે ર છે તમને પણ અનુભવ હશે ખબર હશે જ અને સ્ત્રીઓ ખાસ કરીને હોસ્પિટલ ચક્કર વધારે ત્યારે મળ આવે છે કે જયારે તે લોકો પ્રેગ્નેન્ટ હોય છે કે કઈ પણ એલે ઈજા બીમારી ઉમારી કઈ પણ ના હોત તો પણ તેઓ પ્રેગ્નેશન ના સમયે લોકોને હોસ્પિટલ ચક્ક મારવા પડે છે કારણ કે ટાઈમ ટુ ટાઈમડકને દવા લે હોય છે તમે શું કેવા માંગશેો
બહુ સાચી વાત છે તમારી કે પ્રેગ્નેન્ટ મહિલા લોકોને વધારે ત હોસ્પિટલના આટા ખાવા પડે છે એ લોકોનો ઈલાજ કરાવો જલ્દી જલ્દી જરૂરી હોય છે કેમ કે એ લોકોને એ લોકો ખબર પડે કે એ લોકો પ્રેગ્નેન્ટ છે તો એ લોકોને જલ્દી ડોક્ટર ડોક્ટર પાસે જવું જોઈએ ડોક્ટરની સલાહ લેવી જોઈએ ડોક્ટર લોહીના રિપોર્ટ કરે જેમ કે લોહીના રિપોર્ટ કરે તો એ લોકોને ખબર ભી પડે કે મહિલા ને કઈ તકલીફ તો નથી અને કઈ એમ કઈ પ્રોબ્લેમ આવે એવું તો નથી અને એ લોકો અ સોનોગ્રાફી કરાવે છે તીસરા મહિનામાં ત્રીસરા મહિનામાં સોનોગ્રાફી કરાવ તો બચ્ચું જોવે છે એ લોકો કે કેવું છે બચ્ચું અંદર બરાબર બનેલું છે કે નહી બચ્ચાની ધડકંળે અને બચ્ચાની ધડકન આપણે અને અ બહુ સારી રીતે એ ઇલાજ ભી કરે મહિને મહિને જયારે બી આ મહિલા જાય છે પ્રેગ્નેન્ટ મહિલા હોસ્પિટલમાં આવે છે અને બીપી ચેક કરવામાં આવે છે. એના રિપોર્ટઓ કરવામાં આવે છે કે કોઈ લોહી ઘટતું તો નથી અને બાળકો નો વિકાસ કેવો થાય છે એ એ જોવામાં આવે છે એ લોકોને અને અ પાછવા પાસવા છઠ્ઠા મહિનાની બીજી સોનિયોગ્રોફી બી કરાવવામાં આવે છે. કે બાળક કેવું બને છે બાળકનું માથામાં કઈ કમી નથી કે પછી બચ્ચાનું ધડકન બરાબર છે. બચ્ચાની કિડની એવું બધું જોવા મળે છે એનામાં. કે બચ્ચાના હાથ, પગ બધું આમ આંખ નાક ને એવું બધું જોવા મળે છે એનામાં કે કેવું બચ્ચું બનેલું હોય છે. કેવું સરસ હોય કે ખરાબ હોય એ જોવે છે ડોક્ટર લોકો. અને કોઈ-કોઈ તો એવું બી હોય શકે છે કે કોઈ બાળકને જલ્દી બી વિકાસ ભી ની થાય અને બરાબર એ લોકોને પોષણ બી ની મલે જો અ પ્રેગ્નેન્ટ મહિલા એટલું ખા પીય ની. જો ખોરાકની સારી કરે તો એ બચ્ચાને એટલું પોષણ બી ની મળે. બચ્ચું એટલું વધે બી ની એટલે અંદર ને અંદર રે. એનું વિકાસ નથી કરી શકતું અને અ ત મે. ડોક્ટર લોકો સલાહ આપે છે કે તમે તમારે શું ખાવું જોઈએ શું ની ખાવું જોઈએ ડોક્ટર લોકો વધારે એ કે છે તમે ફલ ફ્રુટ ખાઓ ને એવું બધું ખાઓ. અને જોઈ માંસ મચ્છી એવું બધું ઓછું ખાવું જોઈએ એ વધારે એ ગરમ હોઈ શકે છે પ્રેગ્નેન્ટ મહિલા માટે અને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
અને હ પ્રેગ્નેન્ટ મહિલાને જેમ કે આ છઠ્ઠા મહિના જેવું લાગે એવું લાગ છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો સુધી છે ને એ લોકો બચ્ચાને ધડકન તપાસ કરે કે કે કેવી આવે છે કે બચ્ચું અંદર કેવું હોય છે એ બધું જાંચ કરે છે પ્રેગ્નેન્ટ મહિલા લોકોને વધારે એટલે પ્રેગ્નેન્ટ મહિલાઓને હર એક મહિ મહિને જવાનું હોય છે હોસ્પિટલમાં. અને જોઈએ તો આપડે અ કોઈ નાનો મોટો અ હોય તાવ તરય એવું તો આપણે નાના મોટા તો હોસ્પિટલમાં જઈએ. અને જુઓને તમે તમને ખબર છે કે આપણા ગામોમાં તો પહેલા અ હોસ્પિટલો હોસ્પિટલો બી ની હતા કે કોઈ બી ને તાવ, ખાસી, શરદી થતું તો એમ જ ઘરે એ લોકો ઈલાજ કરી શકતા. કોઈ રાવ લીમડાનો લીમડાનો રસ નીકાળીને પીવડાવતા. એને અ એવી કોઈ અ ઘરમે આપડે ઉપ કાળો બણા કોઈને અ ખાસી થઈ ગયુ. ખાસી શરદી તો એને કાળો બનાઈને પી પિડાવતા હતા અને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
જે બી નાનું મોટું કઈ થતું હતું તો તે ઘરે જ વ્યક્તિ કરી દે અને જો મોટું કઈ જોખમ આવ્યું હવે તો એ લોકો હોસ્પિટલ બી નતા લઈ જઈ શકતા. તે હોસ્પિટલ વધારોમાં શહેરમાં જોવા મળતું તુ એ લોકો કોના આસપાસના ગામના નજીકમાં શહેરમાં જ હોસ્પિટલ જોવા મળતું હતું કે ત્યાં જતા હોજી અ કોઈને વધારે તકલીફ હોય ને. મૃ મૃત્યુ ભી પામી શકે છે તે રસ્તામાં જ. એવું થઈ શકતું હતું ગામોમાં અને હવે તો બહુ સારું છે કે ગામોમાં બી હવે હોસ્પિટલો હોય છે બધી સુવિધા હોય છે. કે કોઈને એમ હવે તપલીક તમે શું કહેવા માંગ છો?
હા જે તમે કીધું તે સાચી વાત છે. ખુબ જ સરસ વાત કીધી સારું થયું મને જાણવા મળ્યું માહિતી મળ્યું તો મહત્વની વાત કરું તો હોસ્પિટલમાં એક્સરે સ્ટોનોગ્રાફી અને અ એમ એમ આર આઈ જેવા અધ્યન સાધનો હોય છે જે રોગને ઓળખવામાં મદદ કરે છે. તે ગરીબ અને અમીર સૌ કોઈને સમાન આરોગ્ય સેવાઓ પૂરી પાડ એછા
બરાબર છે. તમે બને કીધું બહુ સારું લાગ્યું મને બી સમજણ પડી તમને મેં વાત કરી બધી સમજ ન આયવી.
હા હા.
સારું તો.